હલો. હા, કેમ છો?
તમે કેમ છો?
તમારો અવાજ છે ને થોડો કપાતો છે.
ખબર નહીં શું છે આવે. છતા બી એવું થાય છે.
હા, બાકી તમે જમી લીધું. તો શું બનાવ્યું? જમી લીધું શું બનાવ્યો?
ઓકે. હ
હા હા, પૂછું છું. જમી લીધું? શું બનાવ્યું તમે આજે? હલો. હલો. હેલો હા બોલ પૂછું છું ક્યાં તમે શું બનાવ્યો
હલો.
આજે તમે જમવામાં લંચમાં શું બનાવ્યું.
મેં કીધું ને મેં એક સબ્જી અને રોટી બનાવી.
અચ્છા સરસ છે મેં તો હમણાં જ બસ દાળ ભાત ખાધા શાક રોટલી તમને શું વધારે ભાવે છે ઘરનું ખાવાનું કે બહારનું.
બંને બારનું ભી ભાવ છે એટલું અને બારનું ફાસ ફૂડ પી આવે.
હા એ તો છે જ મને પણ બહાર ન ભાવે છે.
આખું અઠવાડિયું ઘરે જમવાનું વીકેન્ડ
બાર જમવાનું સાચી વાત છે તમારી હા સાચી વાત છે વીકેન્ડમાં બાર જમવાનું.
હમ.
હા હું પણ એવું જ કરું છું કારણ કે આજ આજકાલ તો જો ને ફાસ્ટ ફૂડ નો ટ્રેન્ડ છે ને એટલો વધી ગયો છે ને કે હવે તો એના કારણે ફાસ્ટ ફૂડ પણ સ્વાદિષ્ટ લાગવા લાગી ગયા છે અને એ જો ને ઝડપ
સાચી વાત છે ટલાટે છે પણ પછી નુકસાનકારક હોય છે બહુ બાર નું તો પછી બીમાર પડી જાય છે.
હા એ તો છે જ એને નુકસાન તો છે જ. પણ હવે મિત્રો આવી વિચાર ફ્રેન્ડ લો છે એ લોકો કે ચાલ આજે બાર જઈએ તો જઈ આવીએ બર્ગર પીઝા અને બધું ખાઈને આવી જઈએ ચાલે કોઈક વાર તો આમ.
હા સચી વાત છે કોઈ કોઈ અઠવાડયમાં કદી વખત તો ચાલે.
હા એ તો છે પણ છે ને હોમ મેડ ફૂડ હોય હા હા બોલો.
મારે તો ક્યારેક એવું ભી થતું હોય છે કે ક્યારેક કો કોન્સ્ટન્ટ બહારનું જ ખાવાનું ચાલે ઘરે રહી જાય છે.
હા અને એને હમણાં મારે વચ્ચે એવું જ થતું હતું તો એના કારણે થોડું શરીર પણ ખરાબ થઈ ગયું. અને એટલે એ એટલે તો કેવું છું. કે છે ને હોમમેડ ફૂડો છે ને એ સ્વાદિષ્ટ પણ હોય છે અને સારા પણ હોય છે આપણેે જો ઘરે બનાવીએ એમાં તાજા શાકભાજી હોય છે દાળ હોય છે અનાજ હોય છે તેલ મીઠું મસાલો બધું આપણા હિસાબ થી પોષક તત્વો વાળા હોય છે ને.
હા. સાચી વાત આપતા હોય તો. આપે બધી સારી વસ્તુઓનો ઉપયોગ કરીએ પણ બાર કેવું છે આપડે બ તો આપડે કઈ જોવા નથી નથી ગયા કે કેવી વસ્તુઓનો ઉપયોગ કરે છે.
હા. એજ તો.
થી કઈ મતલબ નથી હોતો એને તો એના ધંધાથી મતલબ હોય છે કે એ કો
હા.
પછી ખરાબ યુઝ કરે એટલે બ બારનું થોડું ઘણી જગ્યા એ છે ફૂમાં ભેડસેેડ વાળું.
હા તમારી વાત સાચી છે આ ફાસ્ટ ફૂડમાં જો ઘણી વાર વધારે તેલ હોય છે મીઠું હોય છે ખાંડ પણ હોય છે તો આ ફાસ્ટ ફૂડ વારંવાર ખાવાથી વજન તો વધે જ છે અને આપણું સ્વાસ્થ્ય પણ ખરાબ થઈ જાય છે.
હા સાચી વાત છે આપણું સ્વાસ્થ્ય.
હમ. અને ઘણા લોકોને તો જો ને કે કેલું ફાસ્ટ ફૂડ કેટલું ગમતું હોય છે એ લોકો રોજે રોજે ખાતા હોય છે.
એટલું ન ખાવું જોઈએ.
હા એજ તો મતલબ સ્વાદ ગમે એ તો ઠીક છે પણ રોજે રોજે. ખાઈએ તો એ પણ તો સારું નથી ને આપડ આપણું શરીર
હમ સાચી વાત છે આપડા આપણા સરેરનું ભી જોવું વિચારવું જોઈએ અંદર. જેટલો. કચરો નાખીશું એટલો બધો કચરો. આપડી બોડીને જ ઇફેક્ટ કરવાનો છે.
હા સાચી વાત છે તમારી ને આપણે હોમમેડ ફૂડમાં તો જોવો આપડે સ્વચ્છ અને સુરક્ષિત હોય છે આપણે જાણીએ છીએ કે ખોરાક કેવી રીતે બનાવવામાં આવ્યો છે અને બહાર ના ખોરાકમાં તો ક્યાં સ્વચ્છતા હોય છે બધું ગંદુ ગંદુ જોય.
વાત છે હમ સાચી વાત છે બાર ના ખોરાકમાં આપને કી ખબર નથી. કે એ લોકો એનો ઉપયોગ કર્યો ઓલું આપડે જાતે બનાવ્યું હોય. તો આપડે હાઈજીન બધું ધ્યાન રાખ્યું હોય વસ્ છે.
હા એજ તો અને આપણે જો આપું આવું ઘરનું બનાવેલું હોય તો એ કેટલું સારું હોય ઓછા ખર્ચામાં પણ થઈ જાય છે અને પરિવાર સાથે બેસીએ અને જમીએ તો આપણે એ લોકો જોડે આપણા સંબંધ પણ મજબૂત થાય છે.
હા સાચી વાત. છે આપડ ઘરે બનાવીએ તો એ આપડે સરસ ટેસ્ટી એવું બનાવી શકીએ ફેમિલી જોડે બેસીને ખાઈ ભી શકીએ છે હા પણ એમાં એવું. ભી છે કે આપડે ઘણા ફેમિલી રેસ્ટોરન્ટ છે તો ફાસ્ટ ફૂડ આ પડે બધા ને સાથે લઈ ને બાર ભી જમી શકીએ છે કે થોડો ચેન્જ મળી જાય.
હા, એતો છેજ. હા, એતો છેજ પણ રોજ રોજ આપડે બારનું ખાઈએ તો આપડો ખર્ચો પણ કેટલો વધી જાય છેને. બસ ઠીક છે ક્યારેક અ ફ્રેન્ડ જોડે બાર જઈને ફાસ્ટ ફૂડ ખાઈએ તો ચાલે એની મજા કઈ અલગ જ હોય છે.
હમ્મ, સાચી વાત છે, રોજ રોજ પેટ માટે બી હાનિકારક છે અને આપડું બજેટ બી આખું વિખાઈ જાય છે રોજ રોજ બારનું ખાઈએ તો અત્યારે રેસ્ટોરન્ટ માં ભાવ કેટલા બધાં વધી ગયા છે બો કોસ્ટલી થઈ ગયું છે બારનું. એમાંબી મેગા સિટી હોય અમદાવાદ છે, બોમ્બે છે, પૂણે છે એવા મોટા મોટા સિટીમાં તો બો જાજુ કોસ્ટલી મળે છે. એસીની હવા ખાય એના બી ચાર્જિસ જમવામાં લ
હા, એ વાત તમારી સાચી છે. પણ મારું એવું છે કે અ ક્યારે ખાઈ શકાયને બારનું પરંતુ રોજ રોજ તો આપડે ઘરનું જ સ્વાદિષ્ટ ખાવાનું જ ખાવું જોઈએ. અને બંનેમાં છેને મર્યાદા હોવી જોઈએ. કે એકદમ પૂરું જ ફાસ્ટ ફૂડ પર જ નય રહેેવું જોઈએ.
હા, સાચી વાત છે. બંને લિમિટેડ અ ક્યારેક બોર થઈ જય તો બારનું ખાવાનું બા કી રેગ્યુલરમાં તો ઘરનું જ ખાવું જોઈએ.
હા, સાચ સાચી વાત છે, અને અને બાળકોને પણ છેને ઘરનું ખાવાનું જ ખવડાવવું જોઈએ.
સાચી વાત છે, બાળકોને બી ઘરનું જમવાનું જો ખવડાવું જોઈએ એતો એના માટે બોઉ હેલ્દી વસ તુ કેને તો અમુક એજ સુધી બારનું એ નો ખાયને તો
હા, કારણ કે એમના જો રોજનું બારનું ખાશેને તો એના કારણે એમના છેને વિકાસમાં પણ થોડાક અ પોષક તત્વો પૂરા નય પડશે એમ.
હા, સાચી વાત છે એમને પોષણ છે, વિટામીન્સને ને જોઈએ જોઈ હોય વિકાસમાં એમનાં ગ્રોથ એ એમને નો મળે. એતો ઘરનાં પોષ અને શુદ્ધ આહારમાં.
હા એટલે બંનેમાં છે ને સ તુલન રાખવું એ સવથી જરૂરી છે.
હમ સાચી વાત છે અને અત્યારે ઘરે બી આપડે બર્ગર પીઝઝા સેન્ડવીચ વિવિધ વાનગીઓ બધી ઘરે બી બનાવી જ શકીએ છીએ બહુ ઈઝીલી હતી. અત્યારે સોશિયલ મીડિયા ઉપર બધી રેસીપીઓ અવેલેબલ જ છે. કે આપડે ઘરે આસાની થી બનાવી
હમ સાચું કીધું એ તો છે જ અને આપણા હિસાબ થી આપડણે બનાવીએ છિએ છે ને. તો એ સારી જ હોય છે.
આપણે આપણા ઘરના સભ્યોના ટેસ્ટ પ્રમાણે બનાવી શકીએ કે અમુકને એસિડિટી કે એવો પ્રોબ્લેમ છે તો એનું તીખું ઓછું અમુકને ગેસ છે તો એના માટે આ નહી આપણે બધાના અનુકૂળ રીતે ઘરે બનાવી શકીએ બહાર તો શું? કે જે બનાવ્યું જે હોય અવેલેબલ એજ ખાવું પડે
હા એ વાત તમારે એટલે જ તો કહી શકાય ને કે ફાસ્ટ ફૂડ એ ખાલી એન્જોયમેન્ટ માટે છે એ સુવિધા આપે છે જારે આપણે હોમમેડ ફૂડ ખાઈએ તો એનાથી આપણું સ્વાસ્થ્ય પણ સારું રહેને આપણને
હા સાચી વાત છે બંને બ થઈ જાય.
હા બંને પોતપોતાના હિસાબ થી લેવા જોઈએ.
હા સાચી વાત છે. પૂર પોતપોતાના હિસાબ લેવા જોઈએ.
હા મારું પણ વચ્ચે બહારનું ખાવાનું બહુ જ વધારવામાં આવી ગયું હતું તો હવે હું પણ થોડું ઓછું જ કરું છું. ખાવાનું.
હમ સાચી વાત છે બહાર ન બહુ જાાજુ ખાય ને તો આપને તરત છે ને અસર દેખાય આવે સીધું પેટ ખરાબ થઈ જાય સીધા બીમાર
એકદમ સાચી વાત કીધી તમે. બહારનું વધારે ખાવામાં આવે તો પેટ તો ખરાબ થાય જ છે અને વજન પણ કેટલો વધી જાય છે. હમ તેથી આપડે છે ને અ બાર જે ખાવાનું હોય ને એટલે બનતું. કોશિશ છે ને કામ જ ખાવાનું અને ઘરનું જે ખાવાનું હોય એ જ વધારે ખાવાનું
હા સાચી વાત છે ઘરનું વધારે જ ખાવું જોઈએ.
અને જે આ ફાસ્ટ ફૂડ છે એ કોઈક વાર ઠીક છે ચાલે ખાઈ લેવ.
હમ કોઈક વાર. ચાલે વારે ઘડી નહી
હા. તો આપડી વાત પણ કેટલી સરસ થઈ ગઈ ખાવા પીવા પર તો હવે હું પણ છે ને મારા ખોરાક માં થોડુંક ધ્યાન રાખીશ અને પસંદગી માં પણ વધુ ધ્યાન રાખીશ કે શું
સાચી વાત શું ન ખાવું જોઈએ સાચી વાત
હા. જો એક વાત છે ને કે સારું સ્વાસ્થ એજ જીવનની સાચી સંપત્તિ છે. એટલે આપડે એને સાચવીને રાખવું ખુબ જ જરૂરી છે.
સાચી વાત છે એના માટે આપણે ઘરનું અને હેલ્ધી
પછી
હા સારું ચાલો હા મળીએ હા આવજો.